હલો!
હા શું કરો છો, મજામાં?
બસ મજામાં, તમે કો?
બસ હવે મજામાં, શું કરો?
બસ કઈ નહી.
જમ્યા.
હા બસ છ મહિના બેઠા થોડી વાર પહેલા.
બરોબર બરોબર, હું શું કઉ છું કે આજે એક આપણે એક આમ સરર્વસ મજાના વિષય પર વાત કરીએ જેમ કહે શું કેહેવાય આ ખોરાકનું ભવિષ્ય, મતલબ કે તમને શું લાગે કે આવનારા વર્ષોમાં ખોરા ખોરાકમાં કશો બદલાવ આવશે ખરી?
હા આવશે મને તો લાગે છે કે ટેકનોલોજી ના કારણે
હલો
હલો
હલો
તમારો અવાજ નથી
હમ આયોયોવે
હમ હમ બોલો
હમ કઈ રીતે મતલબ ફેરફાર આવશે
જેમ કે જુઓ ને આજે જ ઘણા લોકો તો મોબાઈલ એપ થી ખોરાક મંગાવે છે
હમ
ભવિષ્યમાં કદાચ વધુ સ્માર્ટ સિસ્ટમ આવશે કે જે આપણા સ્વાસ્થ્ય પ્રમા આપણને ખોરાક નું સૂચન આપશે એમ
હમ લે એમ દરેક વ્યક્તિ માટે આમ અલગ ખોરાક આવશે એવી રીતે
એ રીતનું ભોજન આપેવું
અચ્છા આ તો બહુ ખૂબ ઉપયોગી એમ કહેવાય ને કે આમ સારું કહેવાય તો ખેતીમાં શું બદલાવ આવશે તમને શું લાગે
ખેતીમાં તો અત્યારની પરિસ્થિતિ જોઈને તો લાગે છે કે આવશે જ બદલાવ જેમ કે ડ્રોન છે સેન્સર અને આધુનિક મશીન નો ઉપયોગ વધારે કરશે ને એનાથી વધુ મતલબ પાક સારી રીતે ઉગાળ શકો કાશે
સાચી વાત છે હા અને તમને એવું લાગે છે કે પાણીની બચત પણ થશે એનાથી
હા ચોક્કસ થશે ને
હલો હલો હલો હ શું બોલે હા બોલો હો અવાજ આવી રહ્યો છે
તમારે હોગ હમ બોલો આવ્યો.
હમ.
હમ અ તો હમ ના નથી આવતો હલો
હલો. હલો. હલો.
હલો.
હા બોલો બોલો.
હમ બોલો.
હમ મને શું લાગે છે કે લોકો સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃત બ પંજ અને એમ શું કેવાય અ કુદરતી ખોરાકનું વધારે પ્રાધાન્ય આપશે તમને શું લાગે
હમ એવું જ થશે પણ એવું લાગે છે કે ફાસ્ટ ફૂડ ન મહત્વ કદાચ ઘટી જશે ને
કદાચ નહી આમ પરંતુ ફાસ્ટ ફૂડ પણ આમ વધુ સ્વાસ્થ્યપદ બનશે કે લોકો એને વધુ આમ હેલ્ધી બનાવવાનું ટ્રાય કરશે હલો. હલો.
હમ બોલો બોલો
હમ હમ હા છોડ આધારિત ખોરાક ભવિષ્યનું વધુ આમ લો કરે બની જશે. કેમ કે અ લોકો પર્યાવરણ માટે આમ બધું સારું માનવામાં લ ગયા છે ને એટલા માટે
હમ હમ. પણ ખોરાક ના ભાવ પર તો શું અસર પડશે શું લાગે છે.
નવી ટેકનોલોજી ન ઉત્પાદન વધારે તો કેટલીક વસ્તુઓ શું કહે સસ્તી થઈ જશે પરંતુ હવામાન જે પરિવર્તન છે ને એને પડ કારવામાં ઉભા થઈ શકવાની શક્યતાઓ ઘણી છે
કઈ રીતે હવામાન પર અસર થશે હલો.
વરસાદની જે અનિશ્ચિતતા છે પછી ગરમી અને કુદરતી આપત્તિઓનો પાક પર પણ અસર થઈ શકે છે
હમ પણ ભવિષ્યમાં તો કદાચ ખોરાક ની સુરક્ષા મહત્વનો મુદ્દો રહેશે અ છેા
હા બિલકુલ કેમકે ખો દરેકને પૂરતો અને પૌષ્ટિક ખોરાક મળે તે માટે નવીઓ આયોજના અને નવી પદ્ધતિઓ જરૂર જરૃરી બનશે
હમ એ પણ છે પણ અત્યારે તો ખબર પેલું ઘર માં ખોરાક ઉગાડવાની ટ્રેન્ડ છે એ પણ આગળ જતા વધારે મતલબ આવશે વધશે
હા કેમકે શહેરમાં પણ લોકો નાની જગ્યામાં શાકભાજી ઉગાડવાનો હોય તો પ્રયત્ન કરે કરે છે કે પોતાના ઘરે જે જાતે ઉગાડીને શાકભાજીનો ઉપયોગ કરે હ.
હમ હમ મને તો લાગે છે કે ખોરાક નું ભવિષ્ય માત્ર આમ ટેકનોલોજીને પણ સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે પણ આમ જોડાયેલું છે
હમ સાચું ક હા ભવિષ્ય ન ખોરાક વધુ સ્માર્ટ અને કે વધુ પો પુષ્ટિક અને વધુ આમ ટકાઉ બન બની જશે જોશો તમે-
એટલે તો ખોરાકનું ભવિષ્ય પડતારો અને તકોથી બ બંનેથી ભરેલું પૂછ
હા અને યોગ્ય આયોજન થી જો આપણે અ વધુ સારું અને સ્વસ્થ ભવિષ્ય બનાવી શકીએ તો સારું કહેવાય.
હ એ તો છે ક ખોરાકનું ભવિષ્ય તો આમ રસપ્રદ છે જ.
અને આવનારા સમયમાં આપણે આ ફેરફારોને નજીકથી પણ જોઈ શકીશ. સુંહ
એ તો છે કારણ કે આમ કેવાય ને ખોરાક નું ભવિષ્ય માત્ર ખેત ઉતારણ રસોડા સુધી તો છે જ નહીં પણ એ જીવન શૈલી સાથે પણ. જોડાયેલું છે.
સાચી વાત છે તમને શું લાગે છે કે ભવિષ્યમાં લોકો દિવસને કેટલા વખત ભો જન કરશે.
કદાચ લોકો સમય કરતા શરીરની જરૂરિયાત મુજબ આમ ખાવાનું પસંદ કરશે. એવુ લાગેશ
હમ્મ. એટલે નક્કી સમયના બદલે જરૂરિયાત આધારિત ભોજન થઈ શકશે.
પણ એ તો છેજ એવું થશે કે સમયા આધારિત જ ભોજન થ શે.
હમ્મ એ તો ખુબ જ નવી વિચારસરણી થઈ જશે હા.
હ એ તો જેમ જેમ સમય બદલાય છે એમે એમ. થતું રહેવાનું છ.
હમ્મ. ખરેખર આજે પણ ઘણા લોકો શું કેહેવા ફિટનેસ આમ ટ્રેક વાપરે છે પછી ભવિષ્યનો ખોરાક સાથે વધુ એમનો સમ મંત્ર રહેવા માંડ્યો છે.
હમ્મ એતો છેજ કેમ કે અત્યારે તો બધાને ફિટનેસને એના પર વધારે ધ્યાન હોય.
હમ્મ ચોક્કસ દરેક વ્યક્તિની જે ઉંમર અને કામ અને જીવનશૈલી છે ને ખૂબ જ ભોજનના મુજબ તૈયાર થઈ રહી છે.
હમ્મ જેમ કે બાળકો માટે અલગ યુવાનો માટે અલગ વુ્ધો માટે અલગ.
હમ્મ હા પણ તે પણ એકમ વધુ ચોકસાઈ સાથે કરે તો સારું છે.
એ તો છે કારણ કે ભવિષ્યમાં ખોરાકનું પેકેજિંગ પણ આમ બદલા છે એમ.
હમ્મ સાચી વાત છે પર્યાવરણને અનુકૂળ પેકેજિંગ નો ઉપયોગ વચ્ચે જોજો તમે કે પ્લાસ્ટિકનો એ ઉપયોગ ઓછું થઈને પેપરનો વધારે થશે.
હા એ તો થશે ને એ સારું પણ છે કે આપડા પર મતલબ પર્યાવરણ ન કરળશે અને પ્રયત્નો ચાલે જ છે એના પર.
હમ્મ સાચી વાત છે ખોરાકનોો બગાડ પણ આજે બહુ મોટી સમસ્યા બની ગઈ છેને.
હા સાચી વાત છે કારણ કે આમ ભવિષ્યમાં સ્માર્ટ સ્ટોરેજ અને આયોજનથી ખોરાકનો બગાડ ઘટાડી શકાશે.
હમ્મ ઘરમાં પણ લોકો વધુ સજાગ બનશે તમારું શું કેવું.
હા બિલકુલ લોકો એ એવું જ કરશે કે જેટલું મતલબ જરૂર હશે. એટલું ખરીદ છે.
હમ શું સ્થાનિક ખોરાક નું મહત્વ વધશે તમને શું લાગે
છે કેવો છે કારણ કે એના જીકમાં ઉગાડેલો ખોરાક ક નેુ તાજું હોય અને સરળતાથી ઉપલબ્ધ રહેશે એટલે કદાચ એનું મહત્વ વધશે
હમ સાચી સ્થાનિક બજારોનો પણ આમ લાભ થઇ જશે ને
એ લોકોને રોજગારી પણ મળશે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન પણ મળશે એને એ કારણથી
સાચી વાત છે ભવિષ્યમાં જે પરંપરાગત વાનગીઓ છે એના વિશે તમે શું કહેશો એ શું થશે મતલબ એ શું લાગે તમને
એ તો ક્યારે આમ સંપૂર્ણપણે ઘાાય તો નહી થાય લોકો પોતાની સંસ્કૃતિ સાથે તો જોડાઈ રહેશે જ અને લોકો માગે જ છે એટલા માટે એ નહીં થાય
હમ સાચી વાત છે હા તમારે આ એક બહુ સુંદર બાબત કેહેવાય
હમ એ જના પડતો આપણે જેટલી વાત કરીએ એટલું ઓછું છે
સાચી વાત છે જેટલું હેલ્ધી તમે ખાશો એટલું તમારું શરીર બી સારું રહેશે અને સ્વસ્થ સ્સ્થ રહેશે અને તમ પર્યાવરણને બી મ નુકસાન ઓછું થશે તો સારી વસ્તુ છે એ
હા એ તો તમારી સો ટકા સાચી વાત છેા ને એવું જ થવું જોઈએ કે પર્યાવરણને એક સાઇડ બચાવવાનું અને સ્વસ્થ ભોજન લેવું જોઈએ આપણે લોકોને બધા
હમ સાચી વાત છે સારું સારું ચલો હું ફરી તમારી જોડે ક્યારેક વાત કરીશ મને બહુ મજા આવી તમારી જોડે વાત
હમ મને પણ મજા આવી ચાલો મળીએ
ઓકે બાય